હલો હા મજામાં? હોવે શું કરો હો?
બસ કઈ નહીં આ રયા ઘરે. તમે શું કરો?
અમે આ રયા મજા
હોવ મજામાં હહ.
ખાધું?
ખાધું?
ના હવે રંધાય છે. રંધાય છે?
મેં તો ખઈ
એવું એમ? શું બનાયું તું?
એભી બનાયુ તું, રોટલી બનાઈતી.
કઈ રીતનું બનાવાનું એમાં પાણી રેડવાનું?
ના ભીંડાનું શાકમાં પોણી ના આવે એમને એમ વધારવાનું તેલમાં.
કઈ રીતના?
તેલ લેવાનું પેલા.
હહ
પસી તેલ ઉકડે એટલે પછી રઈ નાખવાની, પસી લસણ નાખવા વાનું, પછી ભીંડા નાખવાના. પછી મરચું, મીઠું, હળદર નાખી મિક્સ કર દેવાનું.
પછી લોટો ભરી પાણી રેડી દેવાનું.
ના ના.
એવું એમ?
તેલમાં ચડવા દેવાનું.
અ કેવું લાગે?
મસ્ત લાગે.
સરસ લાગે એમ. તો અમારે દાળ બાટી બનાય છે પણ
એવું એમ?
હા મિક્સ દાળ અને બાટી.
હા.
તમ તો તમને તો આવડતું હશે ને?
હાવ અમને તો આવડે છે.
તમને તો બધુ આવડે તમારી વાત થાય.
બધુ તો કોઈ નહી આવડતું પણ એવું થોડું ઘણું તો આવડે એમ.
એવું એમ તો દાળબાટી બનાવા શું કરવાનું પેલા.
એતો ભયરન નહી બને ને તમે બનાવી તને ખબર હશે ને.
તેવા તો બને જ છે. બનાય નઈ બને જ છે જો મારે તો પેલો કે મારા ઘરે જાવું છે.
હ
લાઈન બાર બેઠી હતી હ બુન બનાવે એ લાગર કોન વાયર લ સુૂટેો એ હ નિબૂનકી હતા તો હમણાં ફોન કર્યો કે માર મ વાત કરો કે
હમ
અને મુડા બ કરાય ના મારમાં વાત કરો મે તમાર મે વાત કરું હા કર્યું છે હા તે કિમારમાં વાત કરો તમે એવા સ્પોટ કરી
ઓ તો સાડ
હ બ કરરા એ રીતે અ હતા
ઓ
હા
તે આ સ્ોટાસ આાલું હે કોણ
એવું છે
હ હ
વાળા ને વેલું જ ખ અ અયા વેલ જ ખ રહ્યા હતા બે ત દાડ તો જોરા ન તો
પણ આ શું વાવાઝોડું અચાનક થીમાં આવે ને કીધું લાઈટ જતી રહે અને દારું થઈ જાય ખાવું છે એવી રીતના
વાાચી વાત છેૈ
એટલે પછી કીધું ફટાફટ ર હતીમ પછ ખાઈ રહ
અમી આવે એમ ખાઈ જ લો એને તો એમ કે આડુંધું કરી દે લો ક વાત ના
હા એટલે વધો ના આવે આપડે તો તરત ફુદીું આ મળે
હ વહેલા તો પોહોચવા સારું કરી લાઈટ એટલી આ એટલી આને બાપા
હે આમાં તો થોડોક વાવાઝોડવાય નેલાટ જી નહી હજી આ
અ તો આપડે એમ છે અ રાતના બાર વાગે એક હાડ બારી લઈતાાય મુદક બ કીધું મને માર મોસ લાલ હતા મારેુુંકા જોડ બ ની તોો વાગણણેઈીએ
દાડી અમી હોગ હમ તો દાદીરે હોઈય ગયા કે અમાર તમે કી જ કોઈજઊંગો
હા
તેવડ મ તો ઓ હરીમ રા છે મોસા લઇટ જ ડી મબ મોસડા પડીને કેસાલ છે તમારુંગટકી દુઃખ હો ન મુું તો સું કેે લઈનજી ઓોગણે
એ
ઓગણ લઈની દસ મિનિટ પાંચ મિનિટથીને તરત લાઈટ આવી. એનાકાવરાપ આસ વળડી મી કીધું હોય તાપ લાગેન કરતા વળડી જા દેવ ઓખરી વડી મોસલ એજી.
લાઈટ વગર તો પણ ઊંઘે નહીં આવતી પાસ
બે મિનિટ લાઈટ ચાલુ રી અને વળી જતી રહી જતી વ ખી જવા લઈને જ નથી જાવકતાાતી ક વળી પહોચીને ટ્રેન મળ. ડી આઈ કસ્તો આખી રાત રહી ગલ.
હ.
તતાર હોઈ જાઉ તું મી લ બારીક વાજ્યા ધુગત ના. તે કી જ. હોઈ જાઉં કડીક તે હું આ બાર વેળાથી ને બને ફોન એક કર્યો. સાાડા ચ્યારે તે મી કીધવા નેંગું અને પસ મ તો રાત બારી એક વાજ્યાથી ના આવે. શું કરવાની રાજને પછ એટલે કીધેના કરતા જાગુહાર છોકરા.
તો.
તે આવના જના.
સકાલે રાખશું.
અ સુધી રમી રાસી અત્યારે કે ખરીદ આવ કે ઉણા.
એમ જ જીનામાં આયા તો ફોન.
હા, જીમમાં આયો તો ફોન. હા, કેસી બનાઈ હોકી મખની મુગદાળ તો કઈ રીતના બનાની? તો કોક વાત તો કરવી દાડીશ વાત શું કર હોય. એટલે અને બને કીતા લાડુવા બનાવતા આવડી? ક્યા આ કીધુંના વતા હ. તારે શી વાતો કરવી. દરેક શું વાતો કરવી.
હમણાં જ દક્ષાબુનનો ફોન આવે તો હાલ જ
હા.
એમને એમ કરે તો ખુદા કરતા જ નહી પણ આજ તો વળ શખર છે બાજુ હા, ઘરે એ તો
તે હમા ચાલી દેતા હતા. કોણ હ ખાલી કરે. ઓ હ ના કો આમ તો નહી આવતો?
હ હમાં ફૈયા હમા ચાલીત તો વાહણા વાળ હ હારું છે હ, કીધું સારું છે. કીધું દવા ચાલુ છે. હ બ આપડાા હમાચાર તો લઈને બતા
હ બધો હમાચા તો આખો દો ફોન ચાલુ જોશે. કાલે મેમન હતો. પજે ખાવાનું હતું.
એવું હતું? ઓ તણે નાથપરાનું હ
ત હમ.
અરે ચડવડી બાની ખાવા દાવાનું થયું, અરછા. બુનાયલા હતો તે
કાલે ફોન કર્યો
હ. તે વળી રોટલા બનાવી દીધીને
હ, અવાજ ક્પાઈ. હલો. હલો. ના. હલો હલો. ગતિ નહીં આવતો. હલો.
ટાવર નહી આવતું.
હ ટાવર નહી આવતું ને એટલે વરહાદ કારણ હાલ. નયા હલો.
હલો. હા. હલો.